હેલો.
શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
બસ મજામાં છું તમે કેમ છો.
બસ હું પણ એકદમ મજામાં જણાવો જણાવો ઘરે બધા મજા.
હા ઘરે પણ એકદમ બધા મજામાં છે તમે જણાવો તમારી ત્યાં બદલ કેમ છે.
બધા જ મજામાં છે ચલો ને આજે કઈ એવો સરસ મજાનોો વિષય પસંદ કરો ને જેના પર આપણે ટૂંકી એવી ચર્ચા કરી લઈએ અને આપણને બંનેને પણ કઈક શીખવા મળે અથવા કઈક જાણવા મળે ને મજા પણ આવે વાત કરવાની વિષય પર.
અ આપણે આજે નવરાત્રી પર વાત કરી લએ હ હું ફોટો જોતી હતી તો ત્યારે મારી સામે નવરાત્રી ના ફોટોઝ આવી ગયા તો મને નવરાત આપણે નવરાત્રી કેવી રીત મનાવે છે કેટલા ઉત્સાહ આનંદ થી મનાવે છે એ કિસ્સો યાદ આવી ગયા કે ભાઈ કેટલા નવરા નવરાત્રી નો સમય કેટલો સારો હોય છે આપણને કેટલી મજા પડે છે તો ચાલો આપણે નવરાત્રી ઉપર જ વાત કરી લઈએ.
ચોક્કસ ચોક્કસ આ તો તમે બહ જ સારો વિષય પસંદ કર્યો છો અને નવરાત્રી તો એવો તહેવાર છે કે કોને ના ગમે નાના છોકરા થી લઈને યંગ લોકો થી લઈને જુવાનઓથી લઈને બધા સ્ત્રી પુરુષ વૃદ્ધ બધાને નવરાત વાર રમતો હોય છે અને એક ઉત્સાહભર્યો તહેવાર છે જેમાં માતાની ભક્તિ પણ થાય છે અને આપણને બધાને સાથે મળીને જે ગરબા રમવાની જે અલગ અલગ પ્રકારના ગરબા હોય છે એ બધા રમવાની શીખવાની પણ એટલી મજા આવે. અચ્છા.
હા એ તો એકદમ સાચી વાત કહી આપણને ગરબા રમવાની નવા નવા સ્ટેપ શીખવાની નવા નવા ગરબા દાંડિયા કરવાની એ અલગ જ મજા આવે છે આપણને માતાની મા દુર્ગાને નવ સ્વરૂપ ની પૂજા કરવાની પછી રોજે રોજે અલગ અલગ અ રીતે પૂજા થાય છે પછી આપને સોસાયટીમાં હમારી સોસાયટીમાં પણ આયોજન થાય છે નવરાત્રીના નવરાત્રીનો તો ત્યાં અલગ અલગ બિલ્ડિંગ અમારે ત્યાં ઘણા બધા ટાવરો છે તો અલગ અલગ ની અલગ અલગ દિવસે પૂજા હોય છે તો એમાં પણ ઘણી મજા આવે કે અમારી આરતીના દિવસે આપણને કેટલો ઉત્સાહ હોય કે અમે અમારી આરતનો સમય છેટલી સારી રીતે તૈયાર થાય છે પછી પૂજાની થાલી તૈયાર કરવાનો મોકો મળે આપણને તો એમાં પણ ઘણી ઘણી મજા આવે છે.
હા એ વાત તો તમે એકદમ સાચી કરી નવરાત્રીનો તહેવાર તો મતલબ વિશ્વ પ્રખ્યાત છે અ શું કેવાય નવરાત્રી ચાલુ થાય ત્યારે જ નહી પરંતુ નવરાત્રી ચાલુ થતાના એક મહિના પહેલાથી જ સમજો કે આ તહેવારની ઉજવણી કે પછી એનું શું કેવાય કે આપણે તૈયારીઓ એકદમ તાડામાર રીતે જોરદારીતે શરૂઆ થઈ જાય છે જેમ કે ઘણી જગ્યાએ તમે જોયું હશે તો ઠેર ઠેર ગરબા ક્લાસીસ ચાલતા હોય છે મહિના દોઢ મહિના પહેલા જ આ બધા ક્લાસીસ ચાલુ થઈ જતા હોય છે દર નવરાત્રીના નવા નવા ગીતો પર નવા નવા ગરબાઓ પર અલગ અલગ સ્ટેપ આવે છે તો એ લોકોને શીખવું એટલું ગમે છે પછી આપણે સ્ત્રીઓ હોય છે તો એ લોકો નવરાત્રીના ચણિયાચોળીની નવ દિવસની શોપિંગ કરવાનું પહેલા છે. ચાલુ કરી દે છે એના માટેની જ્વેલરી ઓર્નામેન્ટ અને જે ડેકોરેટર્સ હોય છે જે મેનેજમેન્ટ વાળા હોય છે એ લોકો પણ પહેલાથી ચાલુ કરી દે છે કે કઈ રીતે આયોજન કરવું ને બધું મતલબ બધા જ લોકો આ તહેવારની તૈયારીઓમાં એક દોઢ મહિના પહેલા જ વ્યસ્ત તો થઈ જાય છે. એમ કહીએ તો ચાલે.
હા, એ તો સા સાચી વાત કઈ કે ભઈ લોકો પ એક મહિના પહેલા જ ચાલુ થઈ જાય કે અલગ અલગ ગરબા ખરી ગરબા ડ્રેસ લેવાના પછી લેડીઝોને તો કેટલો શોખ હોય છે. એ લોકો પછી અલગ અલગ ડ્રેસ કોડના હિસાબુ લે છે. કે ભઈ કે ક અલગ અ દ નવ દિવસે નવ અલગ અલગ રંગોના કપડા પહેરે છે, પછી નવા નવા કપડા લાવે છે, પછી દાંડિયા લાવે છે, ઈ એ મેચિંગની જુલરી ખરીદવામાં પછી લેડીઝોને તો કેટલો ઉત્સાહ હોય છે. એક અલગ જ પછી નવા નવા સ્ટેપ શીખવા જાય છે. તો એ નવા સ્ટેપ સી ખવાની પણ કેટલી મજા આવે છે. એક અલગ જ ખુશી હોય છે. એ નવા નવા સ્ટેપ શીખવાની તો ગરબા ક્લાસીસ જવાથી આપણને નવો નવો નવા સ્ટેપ શીખવા મળે છે. કેટલું બધું આપણને અ જાણવા મળે છે. તો એ ગરબા ક્લાસીસ જઈએ તો પણ અ ઘણી મજા આવે એમાં આપણને નવા સ્ટેપ શીખીએ, પછી લોકો નવા લોકો જ સાથે મળીએ ફ્રેન્ડશીપ થાય તો એમાં પણ ઘણી મજા આવે.
હા, એ વાત તો સાચી. હા ને નવરાત્રી નો તહેવાર એટલે આપળે આખું પેલું એમ કહેવાય ને કે ભલે ને અ આ આપડે ક્યાંક બાર જઈએ તો ચાલવાનો આપણને ભલે કંટાળો આવતો હોય પરંતુ આખી રાત જો ગરબા કરવા ગઈને એમાં આપડા પગ ના દુખે. એ એવું એવું આ તહેવાર છે, આ નવરાત્રી. એ બીજી વસ્તુ કે ના, હમ્મ. બીજી વસ્તુ કે નવરાત્રિમાં લોકો માતાની ભક્તિ બી એટલી શ્રદ્ધા ભાવથી કરે છે. ઘણા લોકોને તમે જોયા હશે તો અ નવે નવ દિવસ ઉપવાસ કરે છે. એ બી ફરાળ પર ખાલી. તો એમની ભક્તિ પણ એકદમ અ શું કેવાય એકદમ શ્રદ્ધા વાળી હોય છે કે, આટલી અ આટલા ગરબા રમીને, આટલી એનર્જી સાથે લોકો ઉપવાસ કરતા હોય છે. તે બી એક સારું કેવાય.
હા, એ તો સાચું કહ્યું. કેટલા લોકો ઉપવાસ કરે છે, ભક્તિ ઘણા લોકો તો આખા નવ દિવસ ઉપવાસ કરે છે. ક કોઈ કોઈ તો આખો પૂરા નવ દિવસ કઈ જ ન ખાય ખાલી પ વાય ઉપવાસનો જ ભોજન ખાય છે. તો એ પણ એક અ એમની ભક્તિ હોય છે. તો એ પણ એક બોવ સારું કેવાય કે આપણને કેટલા ભક્તિભાવ વાળા લોક આપણને જોવા મળે છે. નવ દિવસ આખું કેટલું અ ભોજન ન કરે ને એ ભગવાનની ભક્તિ કરે છે. તો એ પણ આપણે જોઈ શકીએ છે. પછી આ પણે નવરાત્રીમાં કેટલી સજાવટ હોય છે. ગરબાનો ગ્રાઉન્ડ કેટલી સારી રીતે ને મંદિર કેટલું સુંદર સજાવામાં આવે છે. તો આપણે એ એટલી સુંદર સજાવટને સુંદર રીતે જોઈ શકીએ છે.
હા, એ વાત તો તમે સાચી કરી. પરંતુ તમને અત્યારે જોયા હસો તો ઘણી જગ્યાએ પેલી પાર્ટી પ્લોટમાં ગરબાઓ થતા હોય છે. જ્યારે પહેલાના જમાનામાં આવું નોતું. પહેલાના જમાનામાં તો લોકો એકદમ શેરી ગરબાને વધારે મહત્વ આપતા. શેરી ગરબામાં પોતે જાતે ગરબા ગાતા લોકો. મલબ એમને એમને મોઢે આવડતા ગરબા ને આજકાલ તો બધું ડી જે કે ઓર્કેસ્ટ્રા એ બધાને બોલાવવામાં આવે છે. હા, એમાં મજા ભલે ઘણી આવતી હશે પરંતુ પહેલાના જમાનામાં ષ ષ ષ જે શેરી ગરબામાં જે મજા આવતી એ કદાચ આ હવે ભૂલાઈ રહી છે. લોકોને શેરી ગરબા હવે પસંદ નથી આવતા. એવું બધું થોડું માહોલ અત્યારે વધી ગ્યું છે.
હા, એ સાચું કહ્યું. હવે તો લોકો અ એક પાર્ટી પ્લોટમાં જ ગરબા કરવામાં આવે છે ને આવું બધું થાય છે. પેલા પેલાના ટાઈમમાં તો અ આટલા મસ્ત ગરબા થતા હતા કે બોવ સારી રીતે થતા ને આટલા મોટા ગ્રાઉન્ડમાં લોકો કેટલા લો કો જોડાતા અને અ એન્જોય કરતા. તો એ અલગ જ હ હતો. પેલાનો ટાઈમ પણ અલગ હતો હવે પણ લોકો મજા તો કરે છે પણ પેલા અલગ જ લોકોમાં ઉ ઉમંગને ઉલ્લાસ હતો. હવે તો પાસ હોય છે ને આવું બધું તો અ આપણે જોઈ શકીએ છીએ ને પછી આપણે જોઈ શકીએ છીએ કે અ કેટલા બહારના લોકો પણ અ એ એ ગ ગરબા નો આયોજન કરે છે. એ લોકો પણ ગરબા રમે છે ને ગરબા થાય છે એમની ત્યાં પણ.
હા, એ તો છે. અને આ પાર્ટી પ્લોટના પાસીસનો ખર્ચો એ પણ કેટલા મોંઘા હોય છે અને સાથે સાથે ત્યાં સુરક્ષાનો પણ તો ધ્યાન રાખવું પડે ને કે આટલી મોડી રાત રાત સુધી ગરબાઓ ત્યાં થતા હોય તો સુરક્ષા એ સેફ્ટી એ પહેલા જોવી. જ્યારે શેરી ગરબામાં તો અ આરામથી આપણે જેટલા વાગ્યા સુધી જાએ એટલા વાગ્યા સુધી અ મતલબ રમી શકીએ અને ત્યાં સેફ્ટીનો પણ વાંધો ના આવે. કારણ કે, આજુબાજુના ષ અ પેલા શેરીના જ લોકો હોય એટલે.
હા એ તો સા આયો સાચી વાત કીધી કે ભઈ એજ એમાં આપણને કોઈ વાંધો ના હોય ને એ આ-આવા કોઈ પાર્ટી પ્લોટમાં આપણે જઈએ તો એમાં આપણને એક ડર પણ હોય. તો આવું બધું પણ આપણને જોવા મળે છે. આપણને આપણ પોતાનો એ જોવા પડે છે પણ આપણે એ બધી એ બી જોઈ શકીએ છીએ કે કેટલા અલગ અલગ અહ લોકો કેટલી સારી સારી ડ્રેસો પહેરે આવે છે. તો એ પણ જોવાની કેટલી મજા આવે છે. પછી કેટલી નવી નવી લા આહ રંગીન લાઈટો લગ-લાગેલી હોય છે. અલગ અલગ જગ્યાઓ પર અલગ કોઈ કોઈ અલગ અલગ કલાકારો ને બુલાવે લાવે છે પછી એ પણ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ આપણને વસ્તુઓ જોવા મળી રહી છે.
હા અને આપડે યાદ હશે ને બાળપણમાં જયારે શાળાઓમાં પણ આ ગરબાઓનો આયોજન કરવામાં આવતું. કોઈ એક દિવસ મતલબ નવ દિવસો માંથી કોઈ એક અહ દિવસ નક્કી કરવામાં આવતો શાળાના શિક્ષકો અને એ લોકો આપણને ગણાવતા તો બધા આપણે શાળાના વિદ્યાર્થીઓ કેવા મસ્ત તૈયાર થઈને એટલે છોકરીઓ બધી ચાણિયાચોળી પેરીને છોકરાઓ બધું પેલું એમનું જે પોશાક હોય નવરાત્રીનો હા એ પેર કેડિયું પહેરીને ઉપર માંથે ટોપી પહેરીને બધા આવતા અને આમ આપડા મિત્રો સાથે પણ જયારે શ અહ શાળા માં નવરાત્રી રમતા એનું સાથ એક અલગ મજા હતી. અને અત્યારે તો નવરાત્રી મતલબ ગરબાના સ્ટેપની સ્પર્ધા પણ કરવામાં આવે છે. કે અ એમાં અલગ અલગ જાતની સ્પર્ધા હોય છે. જેમ કે સૌથી બેસ્ટ અહ સ્પ ધા પછી તો થી બેસ્ટ જે પોશાક કર્યો હોય કે બેસ્ટ ડ્રેસ સ્પર્ધા કોમ્પિટશન એ બધી અલગ અલગ પ્રકારની કોમ્પિટિશનો પણ આ કરવામાં આવે છે. અને વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવે છે. તો એ પણ આજકાલ ખુબ પ્રચલિત થઈ રહ્યું છે.
હા એ તો સાચું કયું હ-હવે હર દરેક સોસાયટી માં આપને જોઈ શકીએ છે કે પ્રતિયોગિતા રખ- રાખવા માં આવે છે કે જેને સૌથી વધારે સારું ડ્રેસ પહેર્યો કે સૌથી વધારે સારું અહ ગરબા કર્યો તો એ લોકોને કઈ ના કઈક ગિફ્ટ આપવામાં આવે છે તો એ પણ એમાં પણ ઘણી મજા આવે. એ જોવામાં પણ ઘણી મજા આવે. પછી લોકો કેટલા નવા નવા ટાઈપ ના ફોટો પાડે. એ અલગ મોજ મસ્તી કરે પછી એ એમાં પણ ઘણો મજા છે. તો આપણને મિત્રો જોડે નવા નવા આપણને નવા મિત્ર પણ મળે છે. આ પણે ગરબા રમવા જઈએ તો આપણની કેટલે નવા લોકો સાથે મિત્રતા થાય છે તો એમ એ પણ આપણને જોઈ શકીએ છે.
હા અને ગરવાના પણ કેટલા પ્રકાર થઈ ગયા છે. એક તાળી બે તાળી દાંડિયા પછી સનેડો પછી ડોઢિયા એ અલગ અલગ સ્ટેપ શીખવાની અને બધા સાથે મળીને કરવાની પણ મજા આવે છે. ચાલુ થાય આપડે પણ આપણે નવરાત્રિ ની તૈયારીઓ હવે શરૂ જ કરી દઈએ હું પણ મારા ચણિયા ચોડીને એ બધું લેવાનું હોયથી શરૂ કરી દઉં છું. તમે પણ શરૂ કરી દો ચાલુ જ્યારે મળીએ નવરાત્રિમાં હા.